બેેન કેમ છો તમે?
મજામાં એકદમ જય લક્ષ્મી નારાયણ ભૈયા તમે મજામાં?
હો મજામાં મજામાં કેવો રહ્યું દિવસ?
આજનો દિવસ તો આજે સવારથી તો હમણાં મારી એક્ઝામ ચાલુ છે. તો હું હમણાં રીડિંગ કરું છું આખો દિવસ અને પછી તો બસ લેડીસ હોય એટલે ઘરનું કામ બી હોય સાથે સાથે એટલે. પૂરો દિવસ તો હું રી ડિંગ જ. કરું છું. તમારો કેવો રહ્યો આજનો દિવસ?
અમારો મારો આજનો દિવસ બહુ સારો રહ્યો. હું સવાર ન ને ચાર પચાસને ઉઠ્યો હતો એના પછી એને થોડું ફ્રેશ થઈને પછી હું યોગા કરવા એ બેસી ગયો હતો એના પછી ડાયરેક નાને પછી પૂજા પાઠ કરવા બેસી ગયો હતો પછી એ નાસ્તો કરીને પછી નીકળી આયોતો.
અચ્છા બરાબર.
હમ્મ હું જાણી શકું છું તમે આ. એય માખણ ને ગોળ ને રોટલી.
અચ્છા તમને માખણ ભાવે કે?
હમ્મ. જે મેને ક્રિસ જે કૃિષ્ણ ને ભાવે એમાં આપને એ ભાવે.
હા સાચી વાત છે.
હમ હમ હમ હમ તો હું જાણી શકું છું તમને એને હું જાણી શકું છું તમે કયા એક્ઝામ માટે એની તૈયારી કરો છો.
હા હું છે ને મેં નર્સ ફિલ્ડ ચોઈસ કર્યું છે. તો છે ને નર્સિંગ ની અત્યારે ગવર્મેન્ટ એક્ઝામ આવી રહી છે. તો એના વિશે ને હું મારું જે સ્ટડી છે એના રિલેટેડ હું અત્યારે પ્રિપરેશન કરું છું.
હમ હમ હમ સારું સારું ચાલો તમને એના માટે બેસ્ટ ઓફ લક અને તમે સફળતા હો એના માટે એી એ ખુબ ખુબ શુભેચ્છા તમને.
થેન્ક યુ. ભાઈ તમારો ખુબ ખુબ આભાર.
હમ હમ. પ આજે મારો એને એ પ્રશ્ન હતો કે એને તહેવાર વિશેને તમે એને શું જાણો છો એટલે તમને કયો તહેવાર સૌથી વધારેને ગમે અને એ તહેવારમાં તમે એને શું શું કરો છો મતલબ તમારે એ ત્યાંના ગામમાં કચ્છમાં એને તમે કોના સાથેને તહેવાર મનાવ છો મને કેવી રીતેને તમે તહેવારને મનાવ છો.
હા ઓકે. તો તહેવાર વિશે તો હું કમને કહી શકું કે જે નવરાત્રી છે ને ઈ ત મારો એકદમ ફેવરેટ તહેવાર છે. બિકોઝ નવરાત્રી આવાન હોય ને એના મહિનો દિવસ પહેલાથી આમ એટલી એક્સાઈ ટ મેન્ટ હોય ને કે આમ બહુ જ મજા આવી જાય બિકોઝ કે નવરાત્રીમાં કેવું હોય કે નવે નવ દિવસ. ગરબા રમવાનું પછી આમ આપ ખો દિવસ બી જો નવો દિવસ સુકે ને એટલે પાછું સાંજની તૈયારી ચાલુ થઇ જાય કે આજે શું પેર છે આજે શું પેરશું એટલે આમ. ફ્રેન્ડસ જોડે ડિસ્કશન ચાલુ થઇ જાય.
હમ હમ હમ.
અને અમારે તો અહીયાં નવે નવ દિવસ એક એટલું સરસ નવરાત્રી નું સેલિબ્રેશન થાય કે અમારી જે પૂરી વાડી હોય ને સમાજવાડી. ત્યાં પૂરું અમારા જે સમાજના ભાઈઓ હોય ને એ લોકો પંદર દિવસ પહેલે તે એની સજાવટમાં લાગી જાય છે. અને પછી જયારે પ નવરાત્રીનું ફસ ડે હોય ને છે ત્યાં સુ ઘી એનું સ સજાવટ. નું ચાલુ જ હોય છે એમ ઝીણું ઝીણું કેમ કે એ કામ એવું હોય ને. કે જલ્દી ખૂટે ના. એટલે ઝીણું ઝીણું ત્યાં સુધી ચાલુ હોય છે. અને પછી જયારે અ ફાઈનલ. તૈયારી થવાની હોય છે ને ત્યારે પછી એ લોકો મસ્ત એક વિડીયો બનાવે. છે અને પછી બધા ના સ્ટેટસ ઉપર રા ખે છે અમારા જે સમાજ ના ભાઈઓ હોય ને
હા હા.
ઈ લોકો ગ્રુપમાં છે ને વિડીયો નાખી દે અને પછી પૂરો સમાજ છે એ બધું સ્ટેટસ પર લગે. અને પછી કેવું હોય કે નવરાત્રી હોય ત્યારે પેલા જ દિવસે પેલા જ નોર્તે અહં આપડે આશાપુરામા ની પુરી આરતી વિતાારીય છીએ પછી બધા લોકો અલગ અલગ દિવસ ના ચડાવવા હોય છે તો એ ચડાવવા લઈ અને જે તારે અને પછી ગરબા રમવાનું સ્ટાર્ટ થાય. તો એમાં પેલે ભાઈઓ નો રાઉન્ડ હોય અને પછી બેનો નો રાઉન્ડ હોય. બરાબર હા અને પછી જાય એટલે પછી અમારે એક અહીંયા સારી સિસ્ટ ચમ છે કે અં લલી ડ્રો પણ રાખે. તો એમાં છે ને હા પાંચ થી દસ ઈનામ રાખે. તેમાં શું કરે કે જે ચિઠ્ઠી હોય ને એ લોકો સમાજ તરફથી ડિસ્ટ્રીબ્યુટ કરે બધાને અને પછી છે ને એમાં થી એ લોકો નંબર બોલે ઈ સેમ નંબર જેની પાછી ને લોકોને ઈનામ લાગે એમ તો પછી એવી રીતે લકી હોય છે. તો અમે એમાં પણ ખુબ મજા કરીએ છીએ અને પછી લાસ્ટમાં પાછું જેનું ચડાવો હોય ને લોકો પાછી આરતી ઉતારે અને પછી બસ લશ છેલ્લે આરતી લઈ પરસાદ લઈ અને બધા છૂટા પડે એ દિવસ ન હોય છે. એટલે નવરાત્રીમાં તો આમ બહુ જ મજા આવે. અને છે ને અમારે અહિયાં સર્કલ બી સારું છે મારું એમ ફ્રેન્ડ સર્કલ તો અમે લોકો રોજ પિ આકર્ષણ કરીએ કે આજે આપણે આપ શું પ ઉ ચણિયાચોળી પહેરશું કે પછી અ કેવાય ને અ જીન્સ ઉપર જે અ વેસ્ટર્ન ટોપ આવે એવી રીતે આવે એટલે રોજ રોજનું અલગ ડિસ્કશન્ હોય અમારું ફ્રેન્ડસ
હમ્મ હમ્મ હ હમ્મ હમ્મ હમ્મ.
રમવાની તમારે ત્યાં તમારું કયું ફેવરેટ? છે તહેવાર
જો હું ને હું મારી વાત કરું તો મારું જો એક હોળી હોલી એ છે અને પછીને એક અ દિવાળીએ અને અ નવરાત્રીએ જેમ તમે કીધું એમ કે હોળીમાં શું થાય બેન કે એને હોળી એવો તહેવાર છે કે બધા એના ભાઈચારોને બધા આપે બધા ભેગા મળીને ઈ તહેવાર મનાવી શકી છે અને અને પ્લસ એને બધાના રંગ બધાના સાથે રંગમાં રંગ મિલા રંગીએ એમ એસ તમે એને કેવું ને ને કે હમ્મ, કે એનામાં નાત જાત આપે જોઈના ને ઈ દિવસેને બધા ભેગા મળીને આપે એને ઈ તહેવાર મનાઈવા છે કેમકે શું અને કયા તહેવાર એને હા સર ક્યાં તમે જોયું હશે તો બધા એને તહેવાર તો મનાવે પણ સાથે સાથે પેલા એ નાથ જાત જોય કે એને તમે કયા નાથના હોય તો તમે તમારો તહેવાર ઉજવોને એવી રીતે આનમાં એવું નથી ને બેન આનમાં તો બધું ચલો બધા ભેગા મળીને આપ રમીએને ઈ દિવસેને બધાને રંગમાં રંગી નાખે હા અને એટલા માટે મારો ફેવરેટ તહેવાર છે હોલી એ દિવસે અમે એને અમારાના એક ગ્રુપ પે તો એ ગ્રુપ મને એક દિવસ એને નક્કી કરે કે આજે તો સવારથી સાંજ સુધીને આપડે એ ત્યાં જ એને રમી પડ્યા એન્જોય કરી પડ્યા અને પછી એને પછી પાછા આવી જાય અમે ઘરે અને પછી એને જેમ તમને એ નવરાત્રી ગમે એવી મને નવરાત્રી બહુ જ ગમે. ઈન્ફેક્ટ હું હેને નવરાત્રીના ત્રણ મહિના પેહલા હું ગરબા ક્લાસ લગાડું મને એટલું ગમે એટલો શોખ એ ગરબાનો વાનું ને ડાન્ડિયા રમવાનું. હા મને દાંડિયા એટલા ઓછા ગમે કેમ કે એટલે દાંડિડાની એટલી આદત નથી પણ ગરબાની બહુ આદત છે એને મારો પગ એને આમ કયું ને આમ કાપ કાપે પડ્યા કે ક્યારે નવરાત્રી ચાલુ થશે ને ક્યારે હું મારા ગરભા સ્ટેપ રમીશને
હા, દયાની જેમને?
કેમકે એમાં એને આપને ખબર આપને એને જેને ક અ આપણે જે શીખેલું ઈ કરવા મળે ને તો આપડણે એને ક્યાંય થાકોડો કે એ લાગે ના જેમ તમારે અહીયાને સમાજવાડીમાં રમાય એવી રીતે અમારે અહિયાં હેને અ પેલા એને નવરાત્રીના પેલા જ એને થોડુંક તૈયારી કર નાખે પછી સાંજે પડે ને તો જે એને ચડાવો હોય ને પેહલા ને આરતી લે પછી એને અ ગરબા રમાણે પેલા જેન્ટ્સનો રાઉન્ડ થાય પછી હેને લેડીસનો રાઉન્ડ થાય પણ આ વખતે હેને શું કર્યું બેન કે એને જમવાનું ભેગું રાયખુ કે પેલા હેને જેન્ટ્સ લોકો રમી લો તો જે લેડીસ લોકો હેને જમી લે અને પછી જયારે એને લેડીસ લોકોનો વારી આવે ને ત્યારે જેન્ટ્સ લોકોને જમવા જાય એવી રીતે
ઓહો આ બહુ સારી સિસ્ટમ છે તમારે. ત્યાં
હા. જેથી એને લેડીઝ લોકોને ઘરમાં એને ઓલસ શું કેયને જમવાનું બનાવની કાઈ એને પીડા નઈ ને કે જમવાનું પેલા બનાવું હા થોડાક જલ્દીથી જલ્દી જઈને આપને મંડી પર તમે લીડીસ લોકોને બનાવું હૈ ને જમવાનું તૈયારી કર્યું પડે પછી એને ક્યારે તમે જમવાથી એને અ જમીને પરવાશો ક્યારે તમે પોતે લેડીઝ લોકો તૈયાર થશો ક્યારે પૂચશો આપણેે ત્યાં વાળી એ થોડુંક એને આ વખતે ધ્યાનમાં લીધું રાખ્યું હતું પછી એને નવ ને નવ દિવસ ઈયા વાડી માં જ જમનું રાખ કેટતો એમને માટે તો એને એવી રીતે અમે નવરાત્રી ના નવરા તેું મનાવી છે અને બી બીજું એક દિવાળી તહેવાર દિવાળીને એ કહી ને કે એને એકના લાઈટ લાઈટ નો તહેવાર એક મીણબત્તી જેવુંય કેને હા હા તે બધાના જીવનમાં એને એ અંધકાર દૂર કરીને એક ઉજવા કઈ નઈ લાઈટ લગાડી દે કે જે ને એક ગરીબ નાનીંદ ઘરમાં એને અંધકાર ના હોય એ દિવસેને દિવસ ને એના મનાવીએ કે જે
હા સાચી વાત છે દિવાળી તો મારો પણ ફેવરેટ છે આમ દિવાળી આવવાની હોય નવું વર્ષ આવાનું હોય તો આમ બહુ જ આમ એક્સાઈટમેન્ટ હોય પહેલા થી જ કે હા ઈશ નવું વર્ષ આવશે બધા રંગોળી બનાવે ફટાકડા ફોડે અને આમ મજા આવી
અને પ્લસ મારા એનામાં શુ સૌથી આનંદની વાત કેવું બેન કે લાસ્ટ અલા પાછલા વર્ષ વખતેને દિવાળી વખતે ને મે પપ્પા અમારા પરિવાર વાળા શું નક્કી કર્યું કે આ વખતે આપણે દિવાળીને એક આનંદ આશ્રમમાં ભનાવીયે બાળકો સાથે કે જેથી કરીને એ લોકોના જીવનમા એના ઉજાડો
પછી વાત કરી આ ટોપિક પર મને થોડું કામ છે ઓકે
ભલે ભલે ભલે બેન કઈ વાંધોની ઓકે ઓકે આવજો આવજો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ